ઓ પ્રતિક ભાઈ તમે કો કેવું ચાલે છે.
બસ શાંતિ છે.
હા, હા.
જમી લીધું કે નઈ?
જમી લીધું ને
એવું છે એમને શું જમ્યા કો આજે તો.
આજે તો એવું છે કે ભાખરી જમ્યા અને બટાકાનું શાક જમ્યા.
ઓહો, શું વાત છે ભાખરી બટાકાનુ શાક અમે બ. આજે તો ઉપવાસ હતો શનિવાર હતો એટલે. એટલે બપોર હમ હા સનહ. શનિવાર કરીએે આપડે હનુમાનનો.
હા, ભાઈ વા ના તો આસ્થા સારી ઉપસ ના કારણે પણું કેવું કે તમારે અસરી પણારી છે એવું કેવાતા આવે છે કે ભાઈ અઠવાડિયામાં એક દિવસ તો તમારું પેટ ખાલી રાખવું જ પડે એમ.
ઉપવાસ નું મહત્વ ઓરિજનલ માં કેવુ ભગવાન તો રીઝવે જીયેને. પણ જોડે જોડે પૂર્વ ભાઈ કેવું છે, તો ઉપવાસ કરવાથી તમારું શરીરની જે તમે ઉપવાસ ઓરિજિનલમાં કરવો પડે પછી કું ખવાય ને એમ, તો તમારી પાચન શક્ શક્તિ રને હા પાચન શક્તિ રહી ને એ મજબૂત કરે.
આ આજકાલના શું કે પછી જે છો છોકરાઓ સમજતા નથી કે પછી કેું કે સવારે પાછા નાસ્તો કર બેફર બટાકા. પછી બા બપોરે ફરારી કરે. પછી બા સાંજે ફરારી કરે પહી રાતના પાછું પાકું એક ટાઈમ નું ખાય. અને પછી ભાઈ એ છે કે રાતના બાર વાગે પણ ફળથી કરે એમ એનો ઉપાસનું મહત્વ ના રહેે.
સો ટકા અતારામાં બધાં લોકો આજ કરે છે.
હમ. હા, એટલે એના કારણે ઉપસમાં ઉપસમાં કેવું કે સવારે કશું જ ના કર ડાયરેક્ટ એક ટાઈમ ખાવું, એટલે ઉપવાસ નું મહત્વ જયારે જરવાય રહે એમ. કે તમાર શરીર પણ સારું રહે એના લીધે.
તો ઉપાસના એ ના ઓલે જ છેના ભગવાનના તો રીઝવવા માટે તો છે જ પણ જોડે જોડે આ પણ છે. આપડે ખબર છે શીતળા સાતમ રાધન શટ આવે છે?
હા હા હા હા.
તો વર્ષની અંદર કેમ એવું એક દિવસ રાખવામાં આવે? એક દિવસ આપડે રાંધવાનું બીજા દિવસે ઠંડુ ખાવાનું. કારણ કે આપડી પાચન શક્તિને નબળી પડી ગયું ને એનામ તેજ કરવા માટે, એક દિવસ ઠંડુ ખાવાની પણ આપડી શરીર ને તેવ ના પડેલી હોય. રે તેવ પાડવા માટે થઈને એ કરવામાં આવ્યું, એની પાછળનું લોજીિક હોય એમ કોઈ વસ્તુ હોય તો એનો ઉપવાસ કરવાની કોઈ એવો તહેવાર આવ હતો તો એની પાસળનુ લોજીિક કઈ તું પહેલાના
હા, બરાબર છે તમારે વાત સાચી છે.
હમ.
તમારી વાત સાચી છે પ્રદીકભાઈ, કે એનું લોજિક તો હોય ને આપડે શાસ્ત્રો અનુસાર આપડે શસ્ કેવું હતું કેસ આપણું સાયન્સ અને આપડાના જે ભારતના જૂના શાસ્ત્રો.